હલો
હમ્મ બોલો બોલો કેમને યાદ કરે આજે
હા બઉુ દિવસ થઇ ગયા એટલે મેં કીધું કરવા દો કોલ મેં કીધું હું આજકાલ ફ્રીજ નથી પડતો તમારો કોલ આઈને પડેલો બટ મેં કીધું કરીશ ફ્રી પડીને એટલે મેં કીધું અત્યારે કરવા દો.
અચ્છા કેવું છે મજામાં ને.
બસ મજામાં બહુ દિવસ થઈ ગયા હતો આમ મસ્ત એક વિષય પર વાત કરીએ વૃદ્ધ વ્યક્તિ નું દૈનિક જીવન બહુ જ ખૂ આમ સુંદર વિષય છે એના પર વાતચીત કરવી જોઈએ આપડણે તો.
બિલકુલ બિલકુલ આપડે ફવી જ જોઈએ એમ અત્યારે તો વૃદ્ધ માતા પિતાને તો સૌથી વધારે તકલીફ હું તો માનું છું કે અત્યારે પડી રહી ચા જમાનામાં મતલબ
બિલકુલ બિલકુલ અને કેવાય ને કે દરેક ઘરમાં અવૃદ્ધ લોકોનું આમ ખાસ જ સ્થાન હોય છે.
હમ બિલકુલ જેમ કે આપડા દાદા દાદી જોઈ લો આપડે આમના વગર આમ ચાલે જ નહી એ લોકો ઘરે હોય તો જ આપણને મજા આવે બાકી ના મજા આવે
બિલકુલ અને તેમનું દૈનિક જીવન આમ કેવાય ને કે આમ ઘણી રીતે આમ અલગ હોય છે જેમ કે સવારે તેઓ વહેલા ઉઠી જાય છે પછી તેઓ શાંતિથી દિવસ ની શરૂઆત કરે છે અને પછી છેલ્લે સવારે પ્રાર્થના કરવી અને આમ બહ જ આમ એક કરે છે તે ભગવાનને છેલ્લે બહુ જ માને વૃદ્ધ થતા જાય એટલે
હમ બિલકુલ કારઈ કેતા તમને ખબર છે કે અત્યારે તો કોઈનું કઈ ભલું નથી કારણ કે ભગવાન સિવાય કોઈ કોઈ ન છે જ નહી હું તો એવું માનું છું
બિલકુલ સાચી વાત છે અને કેહેવાય છે ને કે પ્રાર્થના થી આમ મન પણ શાંત રહે છે બસ એવું જ છે
બિલકુલ બિલકુલ કઈક અત્યારે તો આપણે જોઈએ છે કે કેટલું આમ લોકો પોતાના મા બાપ હોય જે વૃદ્ધ એમને જઈને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અને આવું બધું
હા એજ અને તેમનું જમવાનું પણ કેટલું હલકું આમ એ હોય આમ કેટલું વ્યાવ્યામ હોય કેટલું આમ સિમ્પલ ભોજન એ કરતા હોય
હમ એ લોકોને આપણા જેમ કહી આમ બહારનું ખાવાનો ક્રેઝ નહી પછી કહી આમ નહી ખાલી એક કે બે રોટલી પરણે ખાતા હોય શાક રોટલી અને દાળ ભાત થોડા બહ એકદમ આમ હેલ્ધી ખાવાનું હોય એટલે આમ એમનું આપણે જોઈએ કે લોકોનું શરીર આપણા કરતાં વધારે તંદુરસ્ત હોય
બિલકુલ સાચી વાત છે અને એમનું આટલું આટલા ઉંમરે એમનું શરીર તંદુરસ્ત કેમ રહે છે તમને ખબર
ના મને ખ્યાલ નથી
હા તેવો છે ને આમ રોજ આમ સવારે જ ચાલવા જાય પછી યોગા કરે પછી આવી રીતે છે ને અને એમનું દેશી ઘી વર્ષો જૂનું તેનાથી છે ને તેમનું શરીર આમ હજી પણ આમ મજબૂત જ રહે છે
હ આ દેશી ગીતો મારા છે ને ફોઈ ને બધા ગામડે રે ને તો મમ્મીના કાકીને બધા તો એ લોકો આમ વર્ષોથી દેશી ઘી ખાતા આવ્યા એ લોકોને આમ કી વગર ચાલે જ નહી તો એ લોકો ના શરીર હજી પણ આમ એટલા આમ કામ કરે લોકો દિવસના સાત આઠ નવ કલાક તો આપ એમને થાક ના લાગે એમ ખેતરમાં જઈને અને જયારે શહેરમાં જોઈએ તો જે બધા હોય એ લોકો આમ કલાક બે કલાક કન્ટિન્યુઅસ કામ કરવાનું આવે તો પણ થાકે જાય આમ દેશી ઘી છે ને આમ ઘણું શુદ્ધ અને સારું પણ હોય
બિલકુલ સાચી વાત છે અને હું તો જોઉં છું કે કેટલાક વૃદ્ધ લોકો છે ને અખબાર પણ વાંચે છે જેનાથી છે ને તેમને આમ શું થયું દુનિયામાં એની સમાચાર પણ ર અને તેમનો સમય બી પસાર રહે
હમ બિલકુલ એ લોકોને આમ ફોનમાં બધું જોવું ઓછું ગમે પણ આમ પહેલાના લોકો એટલે લોકોને આમ સમાજ ચાર વાંચવાની જે ટેવ હોય એટલે એ લોકો ને આમ સવારે ઉઠીને પેલા એ વાંચવા જોઈએ જે દુનિયામાં થઈ રહ્યું છે એ બધું જાણવા મળે એ લોકો લોકોને તો આમ મજા આવે બધું વાંચીને
બિલકુલ સાચી વાત અને કેટલાક તો લોકો છે ને આમ વૃદ્ધ લોકો આમ ધાર્મિક પુસ્તકો જ વાંચતા હોય છે આખો દિવસ કે જયારે બી સમય મળ્યો તો ધાર્મિક પુસ્તક લઈને બેસી ગયા કે કઈક લખવાનું બેસી ગયા ધાર્મિક વસ્તુ આમ બુકમાં
હમ એ તો એમને સૌથી વધુ આનંદ આપતું વસ્તુ છે.
બિલકુલ અને કહેવાય છે ને કે આવી જ પુસ્તકો આમ પુસ્તકોથી છે ને એમનું આમ મગજ એકદમ શાંત રહે છે એ
હમ એ તો એકદમ તમારી સાચી વાત છે
અને દિવસ દરમિયાન તેમનાથી જેટલું નાનું કામ થાય તેટલું કરે એ લોકો જેમ કે આમ છોડને પાણી આપવું અથવા ઘરની. સફાઈ થોડીક કરવી મદદ એમના એવી રીતે.
હમ પછી અમુક તો. મતલબ જેમ કે નાના બાળકોને પણ એ લોકો સાચવી લે ઘરમાં હોય. તો સારી રીતે આમ દૂધ લેવા જવું પછી બાળકોને ટ્યુશન કે સ્કૂલ મુક વા જે ઘણા બધા નાના મોટા કામોમાં મદદ કરતા હોય.
બિલકુલ સાચી વાત અને કેહેવાય છે ને કે આવા બધા કામ થી તેમનું શરીર છે ને એક્ટિવ રહે આમ એકદમ આમ તંદુરસ્ત રહે. કે ઓછા તો ઓછા કામ બટ કામ તો કરવાનું પડી નહી રેવાનું.
હમ બિલ ફુલેસ તો સારી આયાદત તો તો એમનું શરીર જે છે એ તંદુરસ્ત રહે બાકી તો શું ઘરમાં આપણેે જો આમ આખો દિવસ સુૂતા રહીએ કઈક એક્ટિવિટી કે કઈ કામ ના કરીએ તો શું થાય? કે આપણું શરીર બગડી જાય. એટલે એ લોકો જે કરતા હોય, એ કરવા દેવું જોઈએ. હું તો એવું માનું છું.
બિલકુલ, તમારી સાચી વાત. અને કેવાય છે ને કે તેઓ છે ને સમય પર જ નાસ્ નાસ્તો કરે, ભોજન કરે, અને બધું જ તેમનો સમય સમય પર હોય. દવા બી લેવાની હોય ને, તો એ એમ કમ્પ્લીટ સમય પર જ લે. કે જયારે ડોક્ટરે તમને કીધું આ એમ અને આમ કેહેવાય ને કે, બપોર નું ભોજન પણ એમ તેઓ સમય પર, જ લે.
હા, બિલકુલ. એ લોકોને એવું ના હોય કે, ચલો. બપોરે નહીં ખાધું, તો એ રાત્રે ખાઈ લઈશું. બપોરે ની ખાધું, તો સાંજે પણ એવું નહીં. એ લોકોને આમ ટાઈમ પર જ બધું, ટાઈમ ટુ ટાઈમ જોઈએ. લોકોને આમ ટાઈમનો આમ બહુ પાક પાકા હોય એ લોકો.
બિલકુલ. અને પછી તેઓ જેવું આમ ભોજન કરી લે. તો થોડોક આરામ કરે, જેનાથી તેમના શરીર માટે આમ, શરીરમાં પણ આમ ઉર્જા રે, થોડું આમ કે થાક ઉતરી જાય તેમનો.
હમ, બિલકુલ. કારણ કે એ લોકોને જેમ જેમ આપ કપડાંને ગરડા પણ થાય, એ લોકોને તો જેમ જેમ કામ કરે, એમ થાક વધારે લાગે. એટલે એમને આરામ કરવો પણ એટલો જ જરૂરી છે. હું તો એવું માનું. છું
બિલકુલ. અને કેવાય છે ને કે, તેઓ છે ને આજુબાજુ વાળા પડોશી લોકો જોડે પણ આમ, ખુબ જ આમ વાતો કરે આમ. પછી તેમની જોડે બેસે સાંજે. જે અને બધું ઘણી બધી વાતો તેમની પ્રમાણે કરે કામ
હા, એ તો આમ. એમને, મતલબ, સારી બાબત છે કે બધા જોડે બોલે-ચાલે, એમ જો સારું. કહેવાય.
બિલકુલ, અને કેવાય છે ને તેમને ધાર્મિક સ્થળ પર જવાનું આમ ખુબ જ ગમતું હોય છે.
હા, જેમ કે મારા બા છે ને, એમને અત્યારે તો ચલાતું નથી, પણ હમણાં એક વરસથી બહુ ખાસ, પણ પહેલા એ છે ને, આમ બધા મંદિરો જતા, અને આમ રોજ સવારે ઉઠીને પહેલા આમ, એમના ઘરની નજીક મહાદેવનું મંદિર છે. ત્યાં જતા, એવું બધું એવું એટલે આમ, બધા ઘરડા લોકોને મંદિર જઈને આમ શાંતિ મળે, એટલે એ લોકોને ખુબ આનંદ આવે. તે વસ્તુ
બિલકુલ, સાચી વાત છે. એટલે તો કેહેવાય છે કે વૃદ્ધ વ્યક્તિ નું જીવન આપણને ઘણા સારા સંદેશ બી આપે છે.
બિલકુલ, એમના જોડેથી આપણને કેટલું બધું શીખવા મળે. એમ જેટલું શીખવું શીખવું હોય ને, એટલું શીખવા મળે, આપણે જે એમની પાસેથી શીખવું જ હોય ને, તો એ લોકોના આમ, એવા જીવનના અનુભવો બી થયા હોય, એનાથી પણ આપણને ઘણું બધું શીખ શીખવા મળતું હોય છે, અને બધું
બિલકુલ, તમારી સાચી વાત. અને કહેવાય છે ને, તેમની જોડે આમ નિયમિત જીવન શરીર અને મન બંને માટે આમ બધું ખુબ જ આમ જાણવા મળે છે.
હા, એ લોકોને આમ બધું ખબર હોય કે એ લોકોને કેવું કે શું ખવાય, શું નહીં, કે કંઈ થાય, તો એ લોકોને બી ખબર હોય કે આ વસ્તુ જેમ કે, કઈ મુસીબત આવે, તો એ લોકો આમ શાંતિથી વિચારીને આપણને એનો જે, મતલબ, એ હોય સોલ્યુશન એ આપતા હોય. લોકોને ઘણો એક્સપ ધ્યાન છે બધો એટલે એમની પાસેથી આપણે કોઈ પણ નાની થી મોટી લઈને સલાહ લેવી એવું હું માનું છું.
બિલકુલ તમારી સાચી વાત છે ને તેમની જૂની વર્ષોથી ચાલતી આવી પરંપરા પણ આમ બધી વાતો અને વાર્તાઓ એટલી બધી એમની જોડે ઘણી હોય છે ને કે તેનું કઈ એજ નહી.
બિલકુલ બિલકુલ મારે એવું જ છે મારા બાત આપ રોજ અમને વાર્તા અને એવું બધું કે અને એમને જીવનના બધા અનુભવો શેર કરે એનાથી ઘણું શીખવા અને જાણવા પણ મળતું હોય છે.
અને કહેવાય છે કે તેમનું જીવન એકદમ આમ કહેવાય આમ વ્યવસ્થિત છે કે સવારે ઉઠવું, ભગવાનને પ્રાર્થના કરી પછી જમવું, બેસવું, થોડીક વાર આરામ કરો, પછી થોડુંક મદદ કરવી જે એમનાથી થાય એ આવી રીતે તેમનું આખું જ દિનચર્યા છે ને એમનું નીકળી જાય અને સમય ભી નીકળી જાય. અને પછી છેલ્લે રાતે કદાચ ઇચ્છા થાય તેમના ફ્રેન્ડ્સ લોકો આવે બધા બેસવા બાકડા પર તો એમની સાથે જઈને બેસે
હુ બિલકુલ કારણ કે આમ ફ્રેન્ડસ પણ આવા જરૂરી છે, જીવનમાં કે આપણે આમ સુખ દુઃખની જે વાતો હોય એ શેર કરી શકીએ ને આપણે આમ એમની જોડે ખુશીથી વાતો કરીએ તો આપણું આમ જીવન આમ એટલે એમ કહેવાય ને દિવસ અ મતલબ અલગ જ આનંદ આવે એથી
બિલકુલ સાચી વાત છે અને કહેવાય છે ને આ રીતે વૃદ્ધ વ્યક્તિનું આમ દૈનિક જીવન આમ શાંત નિયમિત અને અર્થપૂર્ણ હોય છે. તેમનો
હમ્મ બિલકુલ હા વૃદ્ધ જે હોય લોકો એ તો ખુબ આમ પ્રેયણ રૂપી આપણા માટે હોય એવું હું માનું છું.
બિલકુલ સાચી વાત છે અને આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને મને ખુબ જ આમ આનંદ આવ્યો ને, ખુબ જ જાણવા મળ્યું, આપણે ચોક્કસ બીજી વાર વાત કરીશું.
સારું
હા બાય
બાય